હેલો.
હલો, કેમ છો, બધા મજામાં ને?
હા બધા મજામાં. તમે મજામાં છો ને?
હા મજામાં. હું તમને આજે થોડીક કાર વિશે માહિતી આપવા માગુ છું. હું-હું પહેલામાં પહેલા કાર લીધી હતી મારૂતિ એઈટ હન્ડ્રેડ. અને તે ખુબ જ સાલતી હતી. અને પછી હું પછી ધીરે-ધીરે કાર બદલતો ગયો, અને તે પછી અમે થી એક્સ યુ વી સેવન ડ લો અને તેમાં ફ્યુચર એક નંબર આવે છે, અને તે જેના કારણે અને મન તો તે કાર ખુબ જ ગમે છે, તે ઓફ રોડિંગ કરવામાં પણ, અને તે ફેમિલી કાર જેવી છે, અને તે કાર તો એ લુક એક નંબર છે, વર્લ્ડની બેસ્ટ કાર છે, એવું મન તો લાગે છે, કેમ કે તે મિડલ ક્લાસ લોકોને ખુબ જ સારી લાગે છે, અને તે ભાવમાં પણ આવી જાય છે, અને જેના લીધે એ ખુબ જ સુંદર અને સારી લાગે છે. પછી મને ટાટા ની હેરિયર હથી માંડીને ક્રેટા કે અહ હોંડા ખુબ જ સારી લાગે છે. તમને કયા પ્રકારની કારો ગમે છે?
હા મારા ઘરે પણ એ અહ એક હતી ફંટી. તેમાં નાની હતી, પણ મજા આવતી હતી બેસવાની, અને તેમાં ફરવાની પણ મજા આવતી. અને નાની હતી અને લાગે તો એ હતી કે છે બહું મોટી, પણ એમ જોવા જઈ તો આપડ માટે સારી હતી. પણ હમણે હાલે હું ચીફ લેડી હતી તેમાં પણ એમ જોય તો. ખર્ચ એટલો બડો ખર્ચ આવતોો ન હતો અને હ એમાં પણ સારી હતી આ સી લાસ્ટ માં એટલી મજા આવતી હતી કે હ લોકો લુક જોઈને. કઈ છે કે હા હા છે કઈ ગાડીયો - આ એટાઈ ભડી એટલે મસ્ત હતી - અને એમાં ઘણે બધે ફરવા ગયા હતા જેમ કે આ લ્ડાખ ને બડે ફરવા ગયા હતા અને મસ્ત ચાલી હતી તમારે શું કેવું.
હમ્મ મારે એજ કેવું છે કે. હ હું પણ એ ખુબ જ મજા આવે છે ઓફ રડિંગ ને તમે કીધું ત થાર ગાડી. ખુબ જ સારી હોય છે અને મને ટોયટાની હાઈ ક્રુઝર કે એવી કઈ ગાડી આવે છે. તે સમથિંગ પચાસ લાખ ની એવી આવ છે તે. તે ખુબ જ સારી લાગે છે મને તો કે તે ઓફ રઈડિંગ કરવામાં એક નંબર હોય છે અને જેના કારણે ઓફલોડિંગ કરવાની ખુબ જ મજા પણ આવે છે મે ઘણા પ્રકારના વિડીયો પણ જોયા છ કે. યુટ્યુબ પણ એવા ઠારના પણ જેમ કે સૌરવ જોશી ને એવા. કરે તેજ સોરવ જોશી તો મસડીસ ની ફને હું હજી. તે તેમાં પણ ઓફ રડંગ કરે છે અને તે ખુબ જ. સારું લાગે છે જે જોતા કે તે પણ અવિકાર પણ છે અને ઘણી બધી કારો છે. જેમ કે જેમ કે બુલેટ બુલેટ ગાડી પણ રે બાઈક. એટલે તે પણ ખુબ જ સારી લાગે છે કે તે. તે અમારા શહેરમાં તો ખુબ જ સારી ચાલે છે અને તે એ તે લઈ તો ખુબ જ સારું લાગે. એવું લાગે અને પછી તમે કીધું સ્ફ્ટ સ્વિફ્ટ ગાડી પણ ખુબ જ સારી છે તે. સ્વીફ્ટ ગાડી મા ઘણા બધા ફ્યુચર આવે છે જેમ કે. ત્યાં આમાં અ ખુબ સારી પણ આવે છે.
હા તમે કીધું તેમજ અપરોડિંગ કાર મારફ મારફત છે પણ એમજ ઓફરોડિંગ કાર વાપાર છે. સ્કોર્પિયો હોવા ને સ્કોર્પિયોમાં વાટા જ કઈ અલગ હોય છે. સ્કોર્પિયો એ છે કે લોકો જોય છે કે હા ગાડી આવી છે હ. સ્કોર્પિયોમાં એવું ફીચર આપલું છે કે. ફીચર સારું છે અને કોઈ પણ. અને બીજી મારે પર કાર છે ઓડી ઓડીમાં એવા ફીચર છે કે. ઓફરોડિંગ ગાર છે મા પર. અને ઓડી લઈને હું હિમાચલ ગયો હતો અને ત્યાં. હા ઘણી બધી શહેરોમાં ફર્યો હતો હિમાચલમાં અને ત્યાં રસ્તાઓ પર બ ઘણા બધા ફોટા પાડવા આવ્યા હતા ઓડી કાર પાસે. અને કાર એવી હતી કે લોકો ફોટા પાડી ના શકે. પણ આપડે પણ ચાલે તો કેવી રાખવી કાર અને આપડે પણ બડું જ ચાલે કે જેમ જોવા જઈ તો આપણેે સર્વિસ ના કરાવી હોય તેમ તેમ બોડી બગડે છે આપડે સર્વિસ કરાવશું તો આ કાર પણ સારી રહેશે અને
તમારે શું કેવા હા તમારી વાત સાચી છે કે ઘણી બધી કારો છે જે ઓફ રોડિંગ કરવામાં ખુબ જ મજા આવે છે. અને મને ઠાર ગાડી ખૂબ જ રમે છે અને ઠાર તો ઓફરોડિંગ કરવામાં કે ગમે ત્યાં ચડી જાય છે કેન્ડામાં ચડી જાય છે અને ઘણા વિસ્તારોમાં તેઓ ચડી જાય છે એવું લાગે છે કે પેલામાં પેલા મેં કાર જોય હતી બારમા માં કે એવો મેં ભણતો હતો ત્યારે મેં એજ કારણણે જોતો જઈ ગયો તો કે અમારા વિસ્તારમાં લ લ ત કે કાઢી મુછ અને તે ખુબ જ સુંદર લાગે છે અને તે ચલાવવાની પણ ખુબ જ મજા આવતી હતી. એવું લાગે છે અને તે ખુબ જ સારી છે પછ પીછી બી એમડબલ્યુ એમ ફોર સિરીઝ એ ખુબ જ મન તો ગમે છે કેમ જે કાર દેખાય છે એક નંબર લાગે છે જર્મન કાર ન તો કેવું જ છ કે તે ખુબ જ સારી લાગે છે તમારે શું માનું?
હા અડા મગમસ અને સારી પણ હોય છે ને મજા પણ બેસવાની આવે છે. મારા કાકાના પર એક હતી ફોર્ચ્યુનર અને તે ઊંચી હતી અને તેમાં લાગતું હતું કે થાર જેવી જ લાગે. પણ બેસે તો અલગ જ ફિલિંગ આવે છે કે હા કઈ છે. અંડર બોડ સિસ્ટમ બોડી ઘણી બધી આપેલી હતી જેમ કે એમ મિરર અને જાતેજ એમના થાય છે અને એમ ચાવી ઠી છે ચાલુ ને અંદર મૂકે તેમ ચાલુ થઇ જાય એવા બધા ફીચરો હતા અને આ ફોર્ચ્યુન એવી ગાડી છે કે તે લાંબા રૂટ પર ઘણી સેફ્ટી રી ચાલે છે અને રસ્તા ઉપર ચોટીને ચાલે છે જેમ જોવા જઈ તો અચુનામાં ઘણા સાત જણા લોકો બેસી જવાય છે અને આ ફચનો સારી પણ છે અને ઊંચી પણ છે તમારે શું કેવું?
હ તમે કીધું સાચી વાત છે કે ઘણા પ્રકારની કાર આવે છે જેમ કે અમારે ત્યાં ક્રેટા ખુબ જ ચાલે છે. તેના ફ્યુચર એક નંબર હોય છે તે આ ડીઝલ ગાડી ખુબ જ સારી છે. અને તે ટોયટ અને ટોયટ ની તમે કીધું ફોર્ચ્યુનર પણ ખુબ જ સારી છે અમારા ગામમાં ઘણા લોકો એ લીધી પણ છે અને તે ખૂબ સરસ પણ દેખાય છે અને જેના લીધે આપણને લુક વાઈઝ ખુબ જ સુંદર લાગે છે. હમ અહીયા ઘણી બધી કારો છે જેમકે મને બાઈકમાં પણ હા ઘણી બધી ગાડીઓ ગમે છે બુલેટ છે જીટી છે કે અન્ય ઘણી પ્રકારની ગાડીઓ છે. જે આપણને ખુબ જ સારી લાગે છે અને તે તેવી આપણને અ લેવી જોઈએ અને અ જેના કારણે આપણને ખુબ જ સારું પણ લાગે છે અને તમને કઈ ગાડી ગમે?
હા તમે કીધું તે એમાં ઘણી બધી ગાડીઓ છે અને કારો પણ છે. હ ગાડીઓમાં એવું છે કે મને તો બી એમડબલ્યુ એ એ બધી ગાડીઓ સારી છે અને હ ફાસ્ટ પણ જાય છે અને મજા પણ બહુ આવે છે ગાડીઓ પર આ દૂર જવું હોય તો? પાંચ મિનિટ દસ મિનિટ પતા લાગે તે પાંચ મિનિટમાં જ પચી જવાય છે. એ બાઈકો પણ નીકળે છે અને એ બાઈક મેં ચલાવી છે અને બેસયો પણ છે મજા આવી છે અને ચલાવાની પણ અલગ જ ફિલિંગ હોય છે અને હ રસ્તા ઉપર એનો અલગ જ માહોલ હોય છે. હા અને અને કારો પણ એવી છે કે તેમાં બેસીએ તો મજા પણ અલગ જ આવે છે. પણ આપડે એમ જોવા જઈ તો આપડે પરિસ્થિતિ હિસાબે લેવું જોઈએ કાર અને બાઈક. હાલે મારે ઘરે તો. સ્પ્લેન્ડર છે પણ બસ સ્પ્લેન્ડર પણ એટલી મજા આવે છે કે હા એમ જોવા જઈ તો માર પાર મો ગાડી બઉ મૂંઘી છે એવું જ લાગે છે. તમારે શું કેવું?
હા તમારી વાત સાચી છે કે આપણે પરિસ્થિતિ હિસાબે ગાડી લેવી જોઈએ. પણ આપણે એ એ જ હિસાબે રેવુ જોઈએ અને જેના કારણે આપણને બધું પૂછાય રે કે આપણે નોકરી જતા હોય. તો કઈ પ્રકારે લેવાની જો આપણે ધંધો કરતા હોય સારો અને એવો. હોય તો એ પ્રકારની ગાડીને એવું વાપરવા જોઈએ અને જેના કારણે આપણને પણ પોસાય રહે અને આપણા શોખ પણ જરવાયે છે ઘણી ગાડીઓ છે જે સસ્તી પણ મળે છે. સ્પ્લેન્ડર એ ભારતમાં ખુબ જ. ચાલે છે અને જેના કારણે ઘણા લોકો પણ છે પણ. મેય કીધુંતે. અને તે ખુબ જ જરૂરી છે કે તેવા પ્રકારની ગાડીઓનો ઈસ્તમાલ કરવો જોઈએ. તમે કયા પ્રકારની ગાડી ગમે બધા થી વધારે?
હા મને તો અ સ્પ્લેન્ડર જ ગમે છે અને સ્પ્લેન્ડરમાં એવું છે કે અ દૂર રૂટ પર જવુ હોય તો એમાં પેટ્રોલ અને મેન્ટેનન્સ બહ નહીં આવે અને સ્પ્લેન્ડર સારી છે અને સ્પ્લેન્ડરમાં એવું છે કે હા ઘણી બધે દૂર જવું હોય તો કઈ વાંધો નહી. અને એક્ટિવા હોય કે એમાં પેટ્રોલ ને એવું બવ ખાય છે. અને એમ જોવા જઈએ તો સ્પ્લેન્ડર જ સારી છે. મારે ઘરે સ્પ્લેન્ડર છે અને સ્પ્લેન્ડર તો હું અ મારે અ ગામમાં ખેર ગામ છે ત્યાં. હ મારું ગામ લાગે છે. અ નારણપુર તા થી આવું મેં દસ એક આટા મારૂ તો પણ મારું પેટ્રોલ બચી જાય છે અને એકટીવા માં દસ આટા મારુ તો પણ પેટ્રોલ ખાઈ જઈ છે પણ એવું પ્લન્ડરમાં ના થાય. તમારે શું કેવું?
હવે તમારી વાત સારી છે ઘણા પ્રકારની ગાડીઓ છે એ આપણેે લઈએ છે. હ ચલ આવી જ ચાલો આપણે એજરીન ના આગળ પણ વાત કરીશું.
હા